શું કરે છે, ભાઈ. હું, કરે છે?
તમે, ઉું કરજો.
હા.
ચાલે થઈ ગયું, નાસ્તો પાણી થઈ, ચાય વગેરે
હા, હોય તભી, શું કરે.
તમે તમારા જેવું, કેવું વાતાવરણ છે? તમારી બાજુ.
ક તો પાણીનુ વાતાવરણ છે, વાય.
હા યાઆજ. ઉપરમા ધૂપ પડેલી હતી, પણ આમના થોડી વરસાદનુ વાતાવરણ લાગે છે, મને ભી તમારે, તમારે, તમારે ત્યા વરસાદ પડી પેલી, વરસાદ બેરસાદ.
પડી.
હા, અમારે અહં વરસાદ બરસાદ નહીં, પડી તમારે ત્યાં પડી કે વરસાદ. ચાલુ છે, કેવું ખેતર ભતરમા કઈ, પેરે ભીરે કે ને તમે.
લન લગય છે.
હમણે વરસાદ ખતરમાં કશું કઈ લગાયું નહી, હોય.
ભાઓ ને કુવામાં પાણી છે, ના.
હા. હા અમારે બધી બાઉલી બુલી. આ કોવા બીવા બધા ખોરડા ખોરડા થયા છે, આમાં કશું કઈ પાણીને બહ ધીપ પડેલી હતી, ધૂપના સીઝનમા હમ બી બહ દુપ પડે છે.
પણી વા, પાણીમા વાતાવળ છે.
હલો.
પછશે પાણી.
બોલોન ભાઈ, ભાઈ.
હલો કેવું તમારેયા કેવું છે, બાકી ખેતર વિતર ન કામ ચાલે છે, કે નહી. હેલો.
તણે પવન, પૌચ પવન.
પવન હા, હા અમારે વાતાવરણ છેને, તો થોડી બહ પવન તો આવે જ.
એવું ફન ચાલે જો. કપડા સીધા ઉડાય લઈ, જાવવે.
વું હતું કે અ હું કેવા તમારો અવાજ નથી આવતો માભાઈ હલો બહુ પવન ચલા બહુ પવ પવન બહુ પવન છેલા
કઈ જમાવાનું થઈ બાકી છે
ઓ ગયા
અમાન કઈ ગ
હા અમાર નાસ્તો પા થઈ ગયયો હોાઈ બસ થોડો બેલો ટેરસ પર એ ચાલવા ખાય જેના કાર ચાય બી લઈને પકોડા પીડા બનાવીને વરસાત નું વાતાવરણ છે મ તો વરસાદ આવે તો પકોડા ચાય થઈ
હાલે અમે પાર્સલ કરી આપો ન પાર્સલ કઈ આપો
હા લઈ જાવ યાર આવીને લઈ જાવ અહી આવીને
ગરમી બહુ લાગે મારે
હા તોછી જ ભાઈ
જ બઉ હવા છોડી
હમ બાકી કેવો
શ શાંતિ ના હમ એજ તો કેવું પછી વાતાવરણ બ‌ઉ પવન વાળું વાતાવરણ છે પર ચલો ચાય બી પીએ ટેરેસ્ટ પર જ‌ઈને મારા દોસ્તાર વાસ્તે એના રાતે બે લોગ તો આ દોસ્તાર ગયા ઘરે ખેતરમાં હું લગાયેલો તમે
કાઈ કાઢીશ ના
હાપુસ
માર્કેટ હ લગાવ છે નેરસાદ વરસાદ આવી છે તો લગાવો આવે
વરસાદ તો આ વર્ષ વરસાદ વાળા વાપરા ત તજને કેલી છે કે વરસાદ બહુ ઓછી આવી આ વખે
હા હશેું હાલી એલનયોર્ક ને એલીને આવે છે
હમ વરસાદ નહી આવે તો આ ખેતરી કરના વાળા લોકોને બહ હાલ ચલા
હા વરસાદ ના પડે તો બહુ બહુ બહુ હાલ થઈ જાય પાણી પીવાના હાલ થઈ જાય
એ જ ના વરસાદ ઉપર જ બધું ડિપેન્ડ છે ને આપડું તો છોડો જીવ જંતુ પક્ષી પેલા બધાા પેડ પદા બધું જીવન વરસાર પરત જ વરસાદ ન આવે તો બધા જગા પ્રોબ્લેમ થઈ જાય પછી અમે ઇફેક્ટ આપ નોકરી જોબ ખેતરી બધા ઓ રસ્ આવે છે
તમને બોહલ થયે બ ઘ બ પાણી પવા આ આ
કેટલો ખેતર છે તમારો?
નહી બે ત્રણ એકર છે.
મોટા માણસ છો યાર તમે.
મોટા તો નહીં સાધારણ છે.
આપણો કઈ કશું ખેતર બી કરના હૈ ભાઈ. નરી કરીએ આ જોબ કરીએ કઈ તો પૈસા આવે તો આપડો ઘર ચાલે.
એવું! આ તમારા જેવી પાછ
હા. હલો. હલો. હેલો. આમ તમારો અવાજ નહીં આવતો મોટાભાઈ
હ તમે રેન્જમાં નહીં માવો તમે રેન્જમાં નહીં રા
હા રીંગના આવે હવાની પ્રોબ્લેમ ના આવે.
પણ ના તો છે. હમણાં ક્યારે આવશે ખબર નહીં પણ વરસાદ પણ વરસાદ આવી જોયે યાર. વરસાદ વગર કશું નહીં લા. શાળામાં આવશે.
આવેશે બરસાદ. દુધવાળાને જોય ન કે છે દસ દિનમાં આવશે.
બેસે છે.
હમ્મ.
મજા તો હ અ આપડો જો એરયો છે આમાં જો વરસાદની લાગે છે કે અમારા એરિયામાં વરસાદ
હ લેય છે આ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
તમને કઇ
હ.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
હા યુદ્ધમાં જો જવાલામુખી ફૂટે છે. થાય છે તો આ ગરમી લાગે બઉ ના ભાઈ .
બરાબર બરાર મે બી ન્યૂઝ જોય કાલે જ યુક્રેન નો યુદ્ધ ચાલતું હતો આ કઈ ડ્રોન ના બોમ્બ ખલ્યા છે તો અહં
આ બધ તો કઈ જ કે ત બોલે હા બોલે પેટ્રોલ ના વાપરવાનો સોનું ના લેવાનો બધું વસ્તુમાં કેવાય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
મોદી
ઓ કેવ બાકી શાંતિ.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
હમ્મ.
અમે જવન જવન ક પસંદ કરીઈ છે. .
આપડે જમવાનો ટાઈમ સાત વાગ્યા પછી છે સાત વાગે ને ચાલીસ મિનિટ પચાસ મિનિટ
બી જમવાનું કઈ પસંદ છે એવું કે જમવાનું હોવ પસ તને?
જમવામાં જમવામાં આપણેે દાલ ચાવલ રોટી કઈ બી મળી જાય બસ ભેડ ભરવું જોઈએ. હા પસંદ ભિસંદ આપડે કઈશ. રાખતા નહી હવે આપડે આ જમવા જોઈએને તો જ જમવાનું જોયએ આપડે સુખી મરચી અને ભાકર ભી મળી ગઈ તો ભી ચાલે. હું રાતેે નો પડેલો રાતેે નો પડેલો હવાર માં ભી ખાઈ લે એવું છે આપડું.
. અમારી કેયુ
. હા.
સવારી
સવારમાં હું સાડા ચાર વાગે ઉઠી જાઉ સવારમાં ઉઠી મસ્ત જીમમ કરવાઉ જીમ કરી પી આવું પ મારો ડાયટ પ્લાન ફોલો કરું ફિક્સ પ્રોટીન છે આપડું. હવારમાં ચાર વાગે હવાનું ચાર વાગે પંદર મિનિટે ફ્રેશ હોવાનું ફેશ થઈને રાધા રાણી નું નાવ લેવાનું.
ગાઈડ કર તમે?
સવાર માં ઉઠીને બોઈલ કરેલા ખાલી ફક્ત ચણા બીના મટ ખાઈ લેવાનુંપરે જમવાનું રાી ચણા બીના ખાવાના સવારમાં સાડા પાંચ વાગે જીમમાં જવાનું તથી આવીને સાડા આઠ નવ વાગે આવીને થોડોક ફેશ થવાનું પછી બેવાનું એક પેલા દૂધ પીવાનું એક ખીલો ખાવાનું પછી થોડો આ રેસ્ટ કરી લેવાનું બોડીને થોડો રેસ્ટ આપવાનું પછી કામ ધંધાની લાઈન જોવાની કામ ધંધો કરીને આવીને પછી સાડા પાંચ વાગે બા જીમમાં જવાનુંમ મજા એ બ હા ડાયેટ પ્લાન ફોલો કરવા ચાલો ચાલો ભાઈ મળ તે પછી આ